હલો હા મિત્ર
મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા હા આવી રહ્યો છે.
તો હાલ તમે શું કરી રહ્યા છો?
હાલ હું કશું નહી ફ્રીજ છું.
હા તો તમે અભ્યાસમાં અત્યારે શું કરી રહ્યા છો?
અભ્યાસમાં હાલને મારું કોલેજ ચાલુ છે મિત્રો ભણું
હ એમાં હું પણ અત્યારે કોલેજ કરી રહ્યો છું અને મારું પણ બીકોમ જ ચાલી રહ્યું છે તો હવે આપણે બીકોમ જ કરી રહ્યા છે તો એક આજના સમયમાં ખુબ જ પ્રખ્યાત એવો વર્ડ છે ગીગ ઇકોનોમી તો એના વિશે હું થોડી ચર્ચા કરવા માંગુ છું. શું તમે એના વિશે જાણો છો?
હ નથી એમ તો મને એટલી ઇન્ફોર્મેશન નથી એના વિશે તો આપ હા શરૂઆત કરો.
હા તોતના વિશે હવે એમાં વાતની શરૂઆત કરું. નોમી એક આજના સમયમાં ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે આજના સમયમાં ઘણા બધા એવા યંગસ્ટર્સ છે. અને ઘણા એવા વિદ્યાર્થીઓ પણ છે જેમને એક મતલબ પૈસાની તકલીફ હોય તો એવા ભણવાની સાથે સાથે બીજું પણ કાર્ય કરવા માંગતા હોય છે. જેનાથી તેઓ ઇન્કમ જનરેટ કરી શકે તો એ આજના સમયમાં ઉપલબ્ધ છે જેમકે હવે એમ તમે ગીગ ઇકોનોમી એવો શબ્દ તો કદાચ વધારે સાંભળ્યો નહી હોય પણ તમે જે મતલબ હવે આપડે ઝોમેટો છે પછી બ્લિન્કટ છે એવા જે ફૂડ ડિલિવરી એપ્સ કા તો ડિલિવરી ડિલીવરી વાળા જે છે એપ્સ એના વિશે તમે જાણતા જશો એમાં જે બોઈસ હોય છે જે ડિલિવરી કર તા હોય છે તો એ એક ગીગ ઇકોનોમી નો જ પાર્ટ છે ગીટ ઇકોનોમી એટલે એક એવું પ્લેટફોર્મ જ્યાં વ્યક્તિ થોડા સમય માટે કામ કરીને ઇન્કમ જનરેટ કરી કરી શકતો હોય છે એમાં કોઈ મહિનાની કે વર્ષની ફિક્સ ઇન્કમ હોતી નથી એટલીસ્ટ દિવસની પણ ફિક્સ ઇન્કમ હોતી નથી જેટલું તમે કામ કરો તેટલું તમને ચૂકવવામાં આવે છે જેમ કે એમાં તમે મરજી પ્રમાણે કામ કરી શકો છો જો તમારે કામ કરવું હોય તો તમે કરી શકો અને ના કરો તો પણ કઈ પ્રોબ્લેમ ઊભો થતો નથી એમાં ઘણા બધા સ્ટ્રીમ આવી જાય છે જેમકે તમને કીધું તેમ આ ફૂડ ડિલિવરી એપ્સ તો બીજા એ ફ્લિપકાર્ટ એમાં ડિલિવરી કરવી કાં તો પછી ફ્રીલાન્સિંગ આવી જાય છે તમે ઘર બેઠા બીજા વ્યક્તિના સોફ્ટવેર રિલે કે વેબસાઇટ રિલેેટેડ કઈક કામ કરી આપી શકો તમે વિડીયો એડિટિંગ કરી આપી શકો કઈક બ્લોગ બ્લોગિંગ કરતા હોય છે તો એવી ઘણી જે ફેસિલિટી બીજાને તમે પ્રોવાઈડ કરતા હોવ છો બીજાને તમે કામ કરી આપો છો અને તેના બદલામાં તેઓ તમને પૈસા આપે છે એના સિવાય વધારે કઈ હોતું નથી તો એવા જે કામ તે એક ગીગ વર્કર્સ તરીકે આવે છે એમાં કામ કરતા જે વ્યક્તિ હોય તેમને ગીગ વર્કર્સ કહેવામાં આવે છે અને આ જે આખી ઈકોનોમી છે એને ગીગ ઇકોનોમી તરીકે ઓળખવામાં આવે છે તો એમાં એમ સૌથી વધારે કરીને જે પ્રોબ્લેમ્સ આવતા હોય છે એ ડિલિવરી વાળાને આવતા હોય છે જેમ કે હવે ફૂડ ડિલિવરી કરવી હોય કાતો એમાં પણ હવે બ્લેન્કીટને એના પર દસ મિનિટ માં ડિલીવરી એવું ઘણી બધી એડસ તમે જોઈ હશે તો એમાં અ એમ કંપની તો કહી દે છે કે દસ મિનિટમાં તમારે ડિલિવરી કરી દેવાની પણ અ આજના સમયમાં જે ઘણું બધું ટ્રાફિક હોય છે એના કારણે વર્કર્સ દસ મિનિટમાં ડિલિવરી કરી શકતા નથી તો એ જે ડિલિવરી વાળો જે વિભાગ છે કે કોનોમીમાં તો એમાં આપડે થોડીક વધારે ચર્ચા કરીએ હું એના વિશે તમે કશું જાણો છો?
હા જે રીતે તમે જે ગીગ ઈકોનોમી વિશે જણાવ્યું હા હવે સુધી તો ત્યાં સુધી મને એટલીસ્ટ એટલું સમજ પડી ગયું કે જે તમે વાત કરી ફૂડ ડિલેવરી હોય કે પેલા ડિલેવરી બોય હોય એની જે તમે વાત કરી તો અ હ મને એવું સમજ પડી કે જે હિસાબે તમે ઈકોનોમી વિશે વાત જે હિસાબેની પાર્ટ ટાઈમ જોબ છે કદાચ એ પણ એમાં આવી શકે એવું મારું માનવું છે તો તમને શું લાગે પાર્ટ ટાઈમ જોબ એ ક ઇકોનોમી નો એક પાર્ટ હોય શકે ખરો
ઇકોનોમી એટલે એવું જ એક પાર્ટ ટાઈમ જોબ પણ તમે કહી શકાય કે જયારે તમે માત્ર કંઈક બીજા વ્યક્તિ નું કામ કરી આપો અને તેના બદલામાં તમને પૈસા મળી એટલે એ જી ઇકોનોમી માં આવી જાય છે. એક પાર્ટ ટાઈમ જો પણ તમે કહી શકો કારણ કે જેમાં કઈ. ફિક્સ ઈન્કમ આપડી ના હોય જેટલું કામ કરીએ તેટલા આપણને પૈસા મળે. એક ગીગ ઇકોનોમીમાં આવી જતું હોય છે તો પાર્ટ ટાઈમ જો પણ તમે સાચી જ વાત કરી.
અચ્છા.
એના વિશેે તમે બીજું કઈ જણાવવા માંગો છો.
હ એકચુલીમારા માટે નવો ટોપિક છે તો હ વધારે તો કઈ નહી પણ એમ ઘણી બધી વખતે એમાં શું થતી હોય છે કે
મેં ન્યૂઝમાં એવું બધું જોયું છે કે. જે ડિલેવરી બોય હોય છે એ લોકોને. અ જે મેનતાણું મળવું જોઈએ એ યોગ્ય મળતું નથી અને હા સમય પર પહોંચવું હોય છે તો એ ઘણી મોટી એવી મુશ્કેલીઓ એમના માટે પણ હ હોય છે અને જે રીતે. ન્યૂઝ જોઈ હતી મેં એમાં બ્લિન્ટના જે ડિલવરી બોયસ હતા બધા એ લોકોનો એક સૌથી મોટો મુદ્દો હતો કે અમને હ જે રીતે અ વસ્તુઓનો ભાવ વધી રહ્યો છે અને અ બધી અ જે રીતે યુદ્ધ ચાલતા હતા હવે પેલા ઈઝરા ઈરાન ને અમેરિકાના તે દરમિયાન ઘણી બધી એવી વસ્તુઓ. જેમ કે અ પેટ્રોલ ના ભાવ અને ગેસ સિલિન્ડરના ભાવ એમાં વધારો થયો હોવાના કારણે. અ એ લોકોને જે ડડીલવરી બોય હોય છે એ લોકોને ઘણી એવી મુશ્કેલીઓ પડતી હતી એ લોકો જે પેટ્રોલ હતું એ મોઘુળાના કારણે ડિલવરીના જે પૈસા મળતા હતા એ એમના માટે. અ સંતુષ્ટિજનક ન હતા તો એના વિશે હું. અ એ મેં ન્યૂઝ જોઈ હતી અને મને આ ખ્યાલ આવ્યો જે તમે વાત કરી એના વિશે
હા એમાં આ તમે જે વાત કરી એ બરાબર જ છે કે એમને મહેનતા નું. બરાબર ન મળતું હતું એની સાથે આપણે જોઈએ તો અ જયારે એ લોકો ડિલિવરી કરવા જતા હોય છે તો ઘણી વખત- જે જ્યાં ડિલિવરી કરવા જવાનું હોય. એ ઘણી મોટી બિલ્ડિંગ ઉપર. પાંચમા માળ છઠ્ઠા માળ કારણ તો દસમા માળ સુધી પણ લોકો રહેેતા હોય છે. ત્યાંથી ઓર્ડર હોય છે તો ઘણી વખત એ લોકોને લિફ્ટનો ઉપયોગ કરવા દેતા નથી કા તો જેમને ડિલિવરી જોઈતી હોય. એ ડાયરેક્ટ નીચે સુધી આવતા નથી. તો એ વખતે પણ એ લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. બધા માળ સીડીઓથી ચઢીને એમને ડિલિવરી કરવા જવું પડતો હોય છે અને ત્યારબાદ પણ થોડુંક લેટ થાય. તો એમને ફાઈવ સ્ટાર રેટિંગ મળતી નથી. જે રેટિંગ્સ જે હોય છે તેમને ફૂડ ડિલિવરીમાં અ મહેનતાળા માટે ખૂબ જ આવશ્યક હોય છે. તો એક એમને ઘણી મોટી મુશ્કેલી આવતી હોય છે. અને કીધું તેમ કે દસ મિનિટમાં ડિલિવરી કરવાની હોય અને આજના આપણા ટ્રાફિકમાં સમયસર પહોંચી શકતા પણ ન હોય તો સમય પર જો એ લોકો ન પહોંચે તો એ લોકોને મહેનતાઓ જે હોય એ આપતા નથી પ્લસ મહેન તાણું જેટલું આપવાનું હોય. એમાંથી થોડાક પૈસા પણ કાપી લેતા હોય છે. તો એ પણ એમને એક મોટી મુશ્કેલી હતી. તો એના વિશે તમે કદાચ એમ ન્યૂઝમાં જોવ છો. તો જોયું હશે કે રાઘવ ચડા જે આપણા સાંસદ હતા. એમણે એના વિશે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. પાર્લિયામેન્ટમાં પણ એનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને એમના બધા વર્કર્સ સાથે બેસીને સમસ્યા હતી એનો સમાધાન કરવાનો પ્રયત્ન પણ એમને કર્યો હતો એના કારણે એમને ઘણી બધી એવી ફેસિલિટીઓ પણ અ માં વધારો થયો હતો તો એના વિશે તમે કંઈક જાણો છો રાઘવ ચડ્ડા એ જે મુદ્દો ઉઠાવ્યો હતો એના વિશે?
હ એકચુલી એટલો ધ્યાનમાં નથી એ મુદ્દો પણ આમ હા થોડું ઘણું એવું જાણું છું રાઘવ ચડ્ડા‌ વિશે. સારા એવા નેતા છે જેમ જેમને ઘણી બધી અ વસ્તુઓ જે બેઝિક હોય બેઝિક પાર્લામેન્ટમાં એમને જે મુદ્દા ઉઠાવ્યા હતા એ ખુબ જ સરસ હતા જેમ કે અ આપણા જે ભારત દેશ ના બધા એવા હવાઈ અડ્ડાઓ છે ત્યાં ઘણી બધી એવી વસ્તુ જેમ કે સામાન્ય એવીચ્યાં દસ રૂપિયાની હોય છે ત્યાં ચાલીસ થી પચાસમાં મળતા હોય છે વીસ ત્રીસ રૂપિયા ના સમોસા ત્યાં સો રૂપિયામાં નેવા મળતા હોય છે તો એ ઘણું સારું મને લાગ્યું એમના અ એમણે જે મુદ્દો ઉઠાવ્યો હતો તેના વિશે અને અને એનો હ નિરાકરણ પણ હ આવ્યો હતો તો મને એજ જાણીને થોડું અ આનંદ થયું કે આપણેે નાની એવી વસ્તુઓનો બાવ જ્યાં હ મોટી મોટી જગ્યા ઉપર વધારે તો એ છે એ દરેક જણ માટે યોગ્ય નથી કારણ કે ઘણા બધા વ્યક્તિ એને અફોર્ડ કરી શકતા ના હોય. તો મને એ સારું લાગ્યું હતું એમ એમનો જે કાર્યવાહી કરે હતી એના વિશે
હા એમાં જે તમે સાચી જ વાત કરી. એમના વિશે અને એમ બીજી ગીગ ઇકોનોમી વિશે વાત કરીએ તો પેલા આ એટલું પ્રખ્યાત નહ હતું. પણ જ્યારથી ઇન્ટરનેટ આવ્યો ત્યાર બાદ આ ગીજ ઇકોનોમી સૌથી વધુ પ્રચલિત બની છે. કારણ કે વિદ્યાર્થીઓ હોય કે જે લોકો થોડુંક સમય માટે જ પોતાની મરજી પ્રમાણે કામ કરવા માંગતા હોય તો એવા વિદ્યાર્થીઓ કે લોકો આ આવી ઈકોનોમીમાં જોડાઈને પોતાનું કામ કરી રહ્યા હોય છે. તો ઇન્ટરનેટ ના કારણે આ બધું શક્ય બન્યું છે કારણ કે ઓનલાઈન વર્ક હોય. અ ફ્રીલાન્સિંગ નું કાર્ય હોય એવું આ ગી ઇકોનોમી માં આવી જતો હોય છે એમ તો ઘણી બધી વાતો પણ છે આના વિશે. પણ અંતે હવે હું વિરામ લેવા માગુ છું. તમે પણ જે વાતો કરી તે ઘણી સારી વાતો કરી અ તમે જે તમારો કિંમતી સમય આપ્યો આવી ચર્ચા કરવા માટે એના બદલ તમારો ખૂબ ખુબ આભાર
હ હું પણ તમારે ખુબ એવો આભારી છું કે તમે આજે મને એક નવો એવો ટોપિક વિશે જાણવા મળી તો અને ખુબ સરસ એવી તમે જાણકારી પણ આપી તો આપનો પણ ખુબ એવો આભાર
હા તો અંતે હવે આપડે વિરામ લઈએ છીએ પછી મળીશું
ઓકે